હલો. અવાજ આવે છે. હલો.
હા બ
હલો.
હલો.
અવાજ આવે છે.
હ
આજ તમારાથી ખોરાક વિશેની વાત કરવાનું છે. મારા પહેલક. જે સારા ખોરાક ની સારી આદતો કઈ છે.
સમય સર ખાવ અને ખોરાક નો બગાડ ના કરવો. હંમેશા તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો પરંતુ પાણી પીવું અને સ્વચ્છતા રાખો.
ખોરાક ને ઢાંકીને કેમ રાખવો જોઈએ
ખોરાક ઢાકીને રાખવાથી ઘૂણ અને જીવાવાણીથી બચાવ શકે છે. ખોરાક સ્વચ્છ રહે છે અને રોગોની જોખમ ઘટે છે.
બહાર નો ખોરાક ઓછો કેમ ખાવો જોઈએ.
બહારનો ખોરાક હંમેશા સ્વચ્છ હોય જે એવી નથી તેન થી. ચેપ લાગી શકે છે ઘરનો ખોરાક વધુ સારો હોય છે.
રાત્રે હળવો ખોરાક કેમ લેવો જોઈએ.
હળવું ખોરાક સરળતા થી પચી જાય છે સારી ઊંડ આવે છે અને પાચનની તકલીફ થતી નથી.
નાસ્તો કેમ જરૂરી છે.?
નાસ્તાથી દિવસની શરૂઆત માટે ઊર્જા મળે છે. એકાગ્રતા વધે છે. અને શરીર સક્રિય રહે છે.
હમ ખોરાક અને આરોગ્ય વચ્ચે શું સંબંધ છે.?
સારો ખોરાક સારું સ્વસ્થ આપે છે. પૌષ્ટિક આહારથી રોગોથી બચી શકાય છે. આરોગ્ય માટે સારો ખોરાક જરૂરી છે.
હમ સ્વસ્થ જીવન માટે કેવો ખોરાક લેવો જોઈએ.?
સંતુલિત અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. જંક ફૂડ ઓછું ખાવુ પરંતુ પાણી પીવું જોઈએ, પૂરતું પાણી પીવું જોઈએ.
ખોરાક નો બગાડ કેમ ના કરવો જોઈએ.?
ખોરાક નું બગાડ, ખોરાક નું બગાડ કરવું ખરાબ આદત છે. ઘણા લોકોને ખોરાક મળતો નથી. જરૂર જરૂરી, એટલે જ ખોરાક લેવો જોઈએ.
ગર્ભવતી સ્ત્રીઓ માટે પૌષ્ટિક ખોરાક નું મહત્વ શું છે.?
કોશી ખોરાક માતા અને બાળક બંને મોટો જરૂરી છે. બાળકો ના વિકાસમાં મદદ કરે છે. માતા નું સ્વાસ્થ્ય સારું રાખે છે.
વૃદ્ધો માટે યોગ્ય ખોરાક કયો છે.?
હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ફળો અને શાકભાજી વધુ લેવું જોઈએ. તેલ વાળો ખોરાક ટાળવો જોઈએ.
બાળકો માટે પૌષ્ટિક ખોરાક કયો છે?
દૂધ, દાળ, ફળો અને લીલા શાકભાજી સારા છે. તે શરીરના વિકાસમાં મદદ કરે છે. બાળકોને શક્તિ આપે છે.
ઉપવાસ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ.?
ફળો, દૂધ અને હળવો ખોરાક લેવો જોઈએ. પૂરટું પાણી પીવું જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
વધુ તેલ વાળો ખોરાક કેમ ટાળવો જોઈએ.?
બધું તેલ વાળો ખોરાક સ્થૂળતા વધારે છે. હૃદયના રોગોની જોખમ વધે છે. પાચન બગડે છે.
વધુ ખાંડ ખાવાના ગેરફાયદો શું છે.?
વધુ ખાંડથી ડાયબિટીસ થઈ શકે છે. દાંત ખરાબ થાય છે. વજન પણ વધી શકે છે.
વધુ મીઠું ખાવાનો ગેરફાયદો શું છે.?
વધુ મીઠું ખાવાની બ્લડ પ્રેશર વધી શકે છે. હૃદય પર ખરાબ અસર થાય છે. મીઠું મર્યાદિત લેવું જોઈએ.
વધુ પાણી પીવાનો ફાયદો શું છે.?
પાણી શરીર ને હાઈડ્રેટ રાખે છે. પાચન સુધારે છે. અને શરીર માંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે.
સમયસર ભોજન કેમ લેવો જોઈએ.?
સમયસર ભોજન લેવાથી પાચન સારું રહે છે. શરીર ને પૂરતી શક્તિ મળે છે. આરોગ્ય સારું રહે છે.
ભોજન પહેલા હાથ કેમ ધોવા જોઈએ.?
હાથ ધોવાથી જીવાણું દૂર થાય છે. ચેપી રોગોથી બચાઈ શકે છે. સ્વચ્છતા જળવાઈ રહે છે.
ખોરાક બનાવતી વખતે કઈ સ્વચ્છતા રાખવી જોઈએ.?
હાથ, વાસણ અને રસોડું સ્વચ્છ રાખવું જોઈએ તાજું સામગ્રી વાપરવું જોઈએ સ્વચ્છ પાણી નો ઉપયોગ કરવો જોઈએ
સ્વચ્છ ખોરાક કેમ ખાવો જોઈએ
સ્વચ્છ ખોરાકથી રોગોથી બચી શકાય છે શરીર તંદુરુસ્ત રહે છે આરોગ્ય સારુ રહે છે
પૌષ્ટિક ખોરાક એટલે શું
જેમાં બધુ જરૂરી પોષક તત્વો હોય અને તેને પૌષ્ટિક ખોરાક કહે છે તે શરીરને મજબૂત બનાવે છે આરોગ્ય સારું રાખે છે
એ
તેનાથી સ્થુળતા અને ડાયબિટીસ થઈ શકે છે હેદાયના રોગોનું જોખમ વધે છે પાચન બગડે છે
જંગ ફૂડ એટલે શું
વધુ તેલ મીઠું અને ખાંડ વાળો ખોરાક જંગ ફૂડ કહેવાય છે તે પૌષ્ટિક નથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
અંકુરિત અનાજના ફાયદો શું છે
તેમાં પ્રોટીન અને વિટામિન રહે છે બધું હોય છે સરળતાથી પાચી જાય અને શરીરને શક્તિ આપે છે
દહીં ના ફાયદો શું છે
દહીં પાચન સુધારે છે શરીર ને ઠંડક આપે છે તેમાં સારા બેક્ટેરિયા હોય છે
દૂધ નુ મહત્વ શું છે
દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે હાડકા અને દાંત મજબૂત બનાવે છે બાળકો માટે બહુ જરૂરી છે
જંક ફૂડ એટલે શું
વધુ તેલ મીઠું અને ખાંડ વાળો ખોરાક જંક ફૂડ કહેવાય છે તે પૌષ્ટિક નથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
અંકુરિત ફાયદો શું છે
તેમાં પ્રોટીન અને વટામિન વધુ હોય છે સરળતાથી પચી જાય અને શક્ શરીર ને શક્તિ આપે છે દહીં પાચન સુધારે છે શરીર ઠંડક રાખે છે તેમાં સારા બેક્ટેરિયા હોય છે
દૂધ નું મહત્વ શું
દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે હાડકા અને દાંત મજબૂત બનાવે છે બાળકો માટે બહુ જરૂરી છે
ફળો નું મહત્વ શું છે
વિટામિન અને ફાઈબર હોય છે શરીર ને તંદુરુસ્ત રાખે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
લીલા શાકભાજી કેમ ખાવા જોઈએ
તેમાં વિટામિન અને ખનીજ વધુ હોય છે શરીરને સ્વસ્થ રાખે છે રોગોથી બચાવે છે
નું મહત્વ શું છે
ફાઈબર પાચનશક્તિ વધારે છે કબજીયાત દૂર કરે છે અંતરડાને સ્વસ્થ રાખે છે
પાણી નું મહત્વ શું છે
પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે. પાચનમાં મદદ કરે છે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે.
ખનીજ નું મહત્વ શું?
ખનીજ હાડકા અને દાંત મજબૂત બનાવે છે. લોહી બનાવવામાં મદદ કરે છે. શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે.
ધન્યવાદ.
સારું